હલો.
હા શું મિત્ર મારો અવાજ આવી રહ્યો છે? મારો અવાજ આવી રહ્યો છે?
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
હા મિત્ર શું કરી રહ્યા છો અત્યારે.
હ કશું નહી મિત્ર હવે હુ હ થોડું ભણવાનું હતું તે પૂરું કર્યું અને એટલે હોમવર્ક હતું મારું એ પૂરું કર્યું અને હવે અ શાંતિ થી આરામ કરું છુ.
હા તમે અભ્યાસ કરો છો?
હા મિત્ર હું
હ તો અભ્યાસ આ તો મિત્રો અત્યારે ફ્રી હોય તો આપણે થોડી મોંઘવારી વિશે ચર્ચા કરીશું.
હા મિત્ર ચોક્કસ પણે.
આપણા દેશમાં મોંઘવારી ખુબ જ વધી છે એટલા માટે આપણે માની લઈએ કે છેલ્લા પાંચ સાત વર્ષમાં આપણે આવક પગાર હોય આપણો નફો કદાચ દસ વીસ ટકા વધ્યો છે. પણ સામે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ જે કે ખોરાક પાણી આ બધાનો ભાવ તો પચાસ થી સો ટકા સુધી વધી ગયો છે. આપણે તું સાદી ગણતરી કર પેલા આપણે કરિયાણાની દુકાને કે માર્કેટમાં બે ત્રણ હજાર રૂપિયા લઈને જઈએ તો આખા મહિનાનું કરિયાણું લઈને આવતા હતા. અને બે થેલા ભરાઈ જતા હતા. આજે પાંચ હજાર રૂપિયા લઈને જઈએ તો એક નાની પ્લાસ્ટિકની થયાલી માંડ ભરાય છે. દૂધ, તેલ, ગેસ નો બાટલો અને શાકભાજી આ બધી એવી વસ્તુ છે જે માણસ બંધ નહીં કરી શકે. આ તેને રોજિંદા જીવન માટે ખુબ જ જરૂરી છે, અમીરોને આનાથી કઈ ફરક પડતો નથી પણ મધ્યમ વર્ગ હોય જે ગરીબ વર્ગ હોય એ માણસને દર મહિને વસ્તુની માત્ર જોઈએ છીએ. અને એ ભાવ વધારાને કારણે તે તેની માત્રા ઓછી કરતો જાય છે. બીજી એક મોટી અને બીજી વાત કવું. જે કંપનીઓ આપણી સાથે રમી રહી છે. તું નોટિસ કરજે પાર્લી બિસ્કીટ અથવા વેપારના પેકેટ છે સાબુ પછી ટુથપેસ્ટ આ બધાની કિંમત તો વર્ષો સુધી પાંચ દસ રૂપિયા જ રાખે છે, જેથી આપણને એવું લાગે કે ભાવ નથી વધ્યો પણ જો તું એ પેકેટનું વજન ચેક કરીશ ને તો તને ખબર પડશે કે પેકેટમાં પહેલા સો ગ્રામ વસ્તુ આવતી હતી. એમાં હવે માત્ર સિત્તેર કે સાહીઠ ગ્રામો જ આવે છે. એટલે કે આપણે કિંમત એજ ચૂકવી રહ્યા છીએ પણ વસ્તુ અડધી મળી રહી છે. આ એક છૂપો ભાવ વધારો કહી શકાય. એ સામાન્ય માણસની નજર માં પણ આવતો નથી અને ખિસ્સા માંથી ધીમે ધીમે પૈસા પણ જાય છે. શાકભાજી કે કરિયાણા નો ભાવ વધારો તો સમજી શકાય. પણ હવે તો શિક્ષણ અથવા તો હોસ્પિટલ આ બધામાં. પણ ભાવ વધી રહ્યા છે. આજે બાળકને એક સાદી સ્કૂલમાં ભણાવવાનો અને ટ્યુશનનો ખર્ચો અલગ. એટલો વધી ગયો છે ને કે માતા-પિતાને શોખ પોતાના શોક મારીને પણ ફી ભરવી પડે છે. અને મજૂરી એ જાય મા બાપ અને આવી એ ભરે છે. હોસ્પિટલ ની વાત ના જ પુછતો સારું છે, કેમ કે જો ઘરમાં કોઈ એક સભ્ય પણ ગંભીર બીમાર પડી ગયો. અને બે ચાર દિવસ પ્રાઇવેટ હો હોસ્પિટલમાં એને એડમિટ કરવો પડ્યો હતો. તો આખા પરિવારની વર્ષોની બચત એક જ ઝટકે સાફ થઈ જાય છે. મધ્યમ વર્ગ નો માણસ અત્યારે માત્ર એક જ બીમારી દૂર દૂર છે, ગરીબી રેખાને નીચે જોવા મળે છે. આ ભાવ વધારાને કારણે આજના યુવાનો અને પરિવારો એક બહુ મોટી જાડમાં ફસાઈ ગયા છે. જેને ઈ આપણે ઈ. એમ. આઈ. કહી શકીએ મોંઘવારી એટલી છે કે રોકડા પૈસા આપીને ઘર, ગાડી કે છોકરાનું ભણતર પૂરું કરવું તો અશક્ય છે. એટલે લોકો દરેક વસ્તુ પર લોન લે છે. જેમાં આપણે જોઈએ તો, હોમ લોન મળી જાય, કાર લોન. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ. આના પરિણામે એવું થાય છે કે મહિનાની પહેલી તારીખે પગાર થાય અને પાંચમી તારીખ સુધીમાં તો અડધા થી વધુ પગાર બેંકો ના હપ્તામાં જ કપાઈ જાય છે. માણસ માનસિક રીતે તો ગુલામ બની જ જાય છે. એ ધારે તો પણ પોતાની નોકરી નથી છોડી શકતો. અથવા તો કોઈ નવો બિઝનેસ પણ શરૂ કરવાનું રિસ્ક પણ ના લઈ શકે. કારણ કે એને ખબર છે. કે જો એ એક મહિનો પણ હપતો ચૂકવવાનો તેલ ગયો. તો બેંક વાળા ઘર જપ્ત કરી લે છે. ભાવ વધારાને કારણે, આપણે આઝાદી છીનવી લીધી હોય એવું જ લાગે છે. અત્યારે તો. આ ભાવ વધારાની અસર માત્ર એવું નહીં પૈસા પર નહીં, પરંતુ માણસ, મગજ અને સંબંધો પર પડી રહી છે. જય્યારે ઘરમાં પૈસાની તંગી હોય, ત્યારે અંદરો-અંદર ઝઘડા વધી જાય છે, પતિ-પત્ની ની વચ્ચેનો તણાવ. પછી બાળકોની ઈચ્છા પૂરી ન કરી શકીએ, તો એનું પણ આપ આપને દુઃખ થાય બાળકોની ભવિષ્યની ચિંતા પણ થતી હોય છે. આ બધું માણસને અંદર-અંદર થી મારી નાખે છે પેલા તો તહેવારો માં ખુશી-ખુશી ખરીદી કરતા હતા. આજે તહેવાર આવે એટલે ખીચું ખાલી હોવા હોવાનો ડર હોય છે. એકમ લોકોનો મનોરંજન કરવા જવાનું કે સારું ખાવાનું પણ હવે ટાળવા લાગે છે. જેથી બી આ પૈસા બચી શકે. આ મોંઘવારી આપણને જીવન જીવવાની જે સાચી મજા છે એ છીનવી રહી છે. એટલે યાર આ પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર છે. જો આજ રીતે મોંઘવારી વધી રહી અને લોકોની આવક નહીં વધે. તો મધ્યમ વર્ગ તો સાવ ખતમ જ થઈ જાય છે. અને સમાજમાં માત્ર બે જ વર્ગ વચ્ચે એક અ કેવા જઈએ તો, અમીર વર્ગ અને બીજો સાવ ગરીબ. હા, તમે મિત્ર આ મોંઘવારી વિશે તમે થોડીક કહેવા માગશો?
હા, ચોક્કસતા એમ જોવા જઈએ તો. આ એક ઈકોનોમિક્સ નો ટોપિક છે, અને ઇકોનોમિક્સ એ મારું અ સૌથી પ્રિય સબ્જેક્ટ છે જેમાં મને ખુબ જ એવી મજા આવે છે, એમાં સમજવા એવા ટોપિક સમજવાને જે રીતે તમે આજે વાત કરી. હા, મોંઘવારી વિશે એ પણ ખુબ જ એવો સારો ટોપિક છે જે હમ, આપણને દર્શાવે છે, અને આપણે એને પણ અનુભવી રહ્યા છે. એ તો મોંઘવારી એક ખુબ જ મોટો ટોપિક છે, અને ખુબ જ મોટી એક સમસ્યા છે ભારત દેશની. જો આપણે ભારત દેશની જ વાત કરીએ તો, ભારત દેશમાં આજે મોંઘવારી અ ખુબ જ એ બી વધી રહી છે, જે હિસાબે જે હ, હાલ ચાલતી ગવર્મેન્ટ જ્યારથી શરૂઆત થઈ, ત્યારથી અ જે વાક્ય કહ્યું હતું કે, અમારી અ સત્તામાં, તમને અમે મોંઘવારી ઘટાડી બતાવીશું, અને બધા વસ્તુ ચીજો ખરીદી રહ્યા છે એ એ સાપેક્ષમાં ઘણી એવી મોંઘી છે, અને મોંઘવારીના દર દર વર્ષે વધતા જ જાય છે. હ. તમને ખ્યાલ હશે, મિત્ર, કે હમણાં જ આપણે ઈઝરાયલ ને અમેરિકા, હા. ઈરાન-અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ઘણા બધા લોકો માટે અ પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ઘણી એવી લાઈનો લાગી હતી. હ, ઘણા લોકો હેરાન પણ થયા હતા. સાથે સાથે, ઘણા બધા ભાવ તારનો, હ. ભાવ વધારો પણ આપણને તેમાં જોવા મળ્યો હતો. પેટ્રોલ્સ માટે, કેટલી કિલોમીટર સુધી ગાડીઓ લાાઈનમાં લાગતી હતી, અને હ પેટ્રોલ જ પૂરતું ન મળી રહ્યું હતું, કારણ કે યુદ્ધ થઈ રહ્યું હતું. એમાં પણ આપણે ઘણો બધો એવો મોંઘવારી આપણે જોઈ લીધી છે, અને હાલે પણ ઘણા બધા પેટ્રોલના દામો વધી ગયા છે. તે અ એક ગંભીર સમસ્યા કહેવાય, કારણ કે ઘણા બધા લોકો અ હવે એના જમાનામાં બાઈક્સ અને કાર્સ ને, ઓટો રિક્ષા ને બધા સાધનો નો પરિવહન માટે ઉપયોગ કરતા હોય છે તો. હ, એમાં એક મોંઘવારી નો મુદ્દો આવી શકે છે. ને સાથે સાથે વાત કરીએ, બીજી જીવન જવ જીવન જરૂરિયાત. ની વસ્તુઓ, જેવી કે રસોઈને કોઈ રસોઈને લગતી કોઈ વસ્તુ વાનગીઓ. અને આપણા જીવનમાં જે તેલની જરૂરિયાત થતી હોય, એવી વસ્તુઓમાં પણ ઘણો એવો અ ભાવ વધારા થવાના કારણે આજે હમ, આમ લોકો માટે જે જીવન જીવવું એ ઘણું બધું મુશ્કેલ થઈ રહ્યું છે. અને તમારી વાત મને ખુબ જ સારી લાગી કે, આ આજના જમાનામાં ભારતમાં જોવા જોઈએ તો બેે જ વર્ગ છે. ખૂબ જ ધનિક અને એક ખૂબ જ ગરીબ. તો એ એ વાત એમ કહી શકાય ને કે હમ, જે ગરીબ છે, તે અતિ ગરીબ ની સ્થિતિ એ આવી રહી છે, કારણ કે અ જે લોકો અમીર છે, એ લોકો પોતાની રીતે પોતાનો ધંધો, વ્યવસાય, કોઈ પણ એવું કામ કરતા હોય, જેમાં એ લોકો નફો મેળવીને એ, વ તે લોકો માટે અ, ભાવ વાધારાની કોઈ અસર થતી નથી, કારણ કે અ ખૂબ એવા પૈસા ખુબ એવું ધન હોવાના કારણે એ લોકો. કોઈ પણ વસ્તુને અફોર્ડ કરી શકે છે જ્યારે એની જ સાપેક્ષમાં આપણે જોઈએ. કોઈ ગરીબ ઘર ના વ્યક્તિ તો બધા ગરીબ લોકો. એ ભાવ વધવાના કારણે એ વસ્તુ ખરીદવામાં એમને પોતાનો બજેટ અ, વધારવો પડે છે, અને એની સાપેક્ષમાં એને એટલી નોકરીમાં સેલેરી મળતી નથી, તો એક ખુબ જ એવી ગંભીર બાબત કહેવાય આપણા માટે. અને સરકારે પણ એના વિશે ધ્યાન આપવું જોઈએ કે થોડોક અ જે આપણે ભાવ વધારે પછી ઓછો કરવાવ નઈ અને અ લોકોનું જીવન ધોરણ સુધારવું જોઈ તો મિત્ર મારું આવું માનવું છે આના વિશે.
હા મિત્રો ત પણ ખુબ જ મોંઘવારી વિશે સમજાય્યું, સરકારે આનો સામનો કરવો જોઈએ. સરકારે આ બધું બદલવું જોઈએ અને મોંઘવારી ઓછી કરવી જોઈએ, પણ એવું થતું નથી. અ્યારે મોંઘવારી, દિનમાં દિન વધતી જ જાય છે અને આવું થશે તો મધ્યમ વર્ગના લોકો અથવા ગરીબ વર્ગના લોકોને તો ખુબ જ આનાથી નુકસાન થવાનું છે. માટે હું તો આટલું જ ક કે સરકારે એના વિશે પગલા લેવા જોઈએ. હા તો મિત્ર હું અહિયાં મારો ટોપિક પૂરો કરું છું તો આપડે કઈ વિરામ લઈએ.
હ